હા મિત્ર
હા મિત્ર મારો અવાજ આવી રહ્યો છે
હા મિત્રો મને તમારો અવાજ આવી રહ્યો છે.
હા મને પણ આવી રહ્યો છે, તો મિત્ર શું કરી રહ્યા છ તમે
હું હવે હું ફ્રીજ છું, મિત્ર કશું નહી બસ બેઠો છું.
તમે શું અભ્યાસ કરો છો?
હું હવે મારું કોલેજની સ્ટડી ચાલે છે, બી કોમમાં અભ્યાસ કરી રહ્યો છું.
હા, તો મિત્ર આપણે કેન્સરના ટોપિક વિશે થોડી ચર્ચા કરીએ
હા મિત્રો ચોક્કસ
આપણા શરીરની અંદર અબજો અથવા લાખો કરોડોની સંખ્યામાં નાના નાના કો ષો હોય છે, આ કોષો અ એક સેના જેવા હોય છે, મગજ જયારે આદેશ આપે ત્યારે નવા કોષો બને છે‌. અને જૂના અથવા તો નકામાં થઈ ગયેલા કોષો જાતે જ મરી જતા હોય છે. આ આપણા શરીરની એક કુદરતી સિસ્ટમ છે, પરંતુ જો કોઈ કારણે કારણસર જેમ કે, આપણે વ્યસન ખરાબ કેમિકલ કે નબળા જીન્સ તો આપડે વ્યસનના લીધે આ કોષોની અંદર આપણું જે ડીએનએ અથવા તો લોહી હોય છે, તે બગડી જાય છે, ત્યારે આ સિસ્ટમ ખોરવાઈ જાય છે. આ બગડેલા કોષો મગજ નો આદેશ સંભાળવાનું બંધ કરી દે છે. તે મળતા નથી પરંતુ અનિયંત્રિત રીતે વધવા લાગે છે. વ્યસન એ ખૂબ જ હાનિકારક છે, જેના લીધે આ બધું થાય છે, અને એક જગ્યાએ ભેગા થઈ ગાંઠ બની જાય છે, આ આખી પ્રક્રિયાને કેન્સર કહી શકાય આપડે. કેન્સર નું સમયસર અ સારવાર કરવામાં ના આવે તો તેના કારણે વ્યક્તિગત અથવા તો સામાજિક સ્તરે ખૂબ જ ગંભીર અ રોગ ગંભીર નુકસાન થઈ શકે છે. કેન્સરના કોષો બધો ખોરાક અને પોષણ પોતે જ ખાઈ જાય છે, જેથી જે દર્દી હોય છે, જેનું વજન અચાનક ઘટી જાય છે, અથવા તો તે કમજોર થઈ જતો હોય છે, જેમ જેમ તે ગાંઠ મોટી થતી જાય છે, તેમ તેમ આજુબાજુની નસો અથવા તો હાડકાં આ બધા પર દબાણ આવે છે, જેના લીધે ખુબ જ પીડા થાય છે. કેન્સર થવાનું મુખ્ય કારણ તો કહીએ તો તંબાકુ છે. જેમ કે આજે આખા દેશમાં તેની ન્યૂઝ પણ આવે છે, અથવા તો એડ પણ આવતી હોય છે, કે તંબાકુ ખાવીના જોઈએ તેનાથી કેન્સર થાય છે, તંબાકુ એ આપણા શરીર માટે ખુબ જ હાનિકારક વસ્તુ છે, પરંતુ લોકો આજે પણ તેનું સેવન કરે છે, તમાકુ વ્યક્તિએ ન ખાવી જોઈએ. જેમકે સિગરેટ હોય મસાલા. અ આ બધું ન ખાવું જોઈએ, તેનાથી આ કેન્સર જેવી સમસ્યા ઉદ્ભભવામાં આવે છે. જો કેન્સર લીવર ફેફસાં તો તો મગજમાં ફેલાઈ જાયતો તે અંગો કામ કરવાનું જ બંધ થઈ જાય છે. અને વ્યક્તિ છેલ્લે મૃત્યુનું કારણ બને છે. જેનાથી તેના ઘર ઘરનામને પણ સપોર્ટ ઓછો થઈ જાય છે, કેન્સર ના ઘણા બધા એવા સાઈડ ઇફેક્ટ પણ આપડે કહી શકીએ જેમ કે વાળ ખરી જાય છે પછી આપણી રોગ પ્રતિ કારક શક્તિ શૂન્ય થઈ જાય છે પાચન શક્તિ બ બગડી જાય છે. સારવાર દરમિયાન માથા અને શરીરના આ બધાય વાળ ખરી જાય છે. સફેદ રક્ત કણો ઘટી જવાથી દર્દીને નાનું સરખું ઇન્ફેક્શન પણ અ જીવ જતો રહે એવું થઈ જાય છે. પછી સતત ઉલટીઓ થાય છે મોમા ચાંદ ચાંદા પડી જાય છે. ખોરાક ગળવામાં તપલીફ પડે છે. અથવા તો મોઢુ ખુલતું નથી અથવા તો આપણે અમુક વાર મોઢાની અંદર કેન્સર થવાથી આપણે કઈ બોલી પણ શકતા નથી. અ કેન્સર ના ટેસ્ટ અને એની દવાઓ ઇન્જેક્શનો એટલા મોઘા હોય છે કે મધ્યમ વર્ગના પરિવારો તો તે દેવામાં ડૂબી જાય છે અથવા પોતાની જમીન મકાન તે વેચવા પડે છે. કેન્સર નું નામ સાંભળતા તે જે દર્દી અને તેનો પરિવાર હોય તે માનસિક રીતે ભાગી જાય છે. ભવિષ્યની ચિંતા અને મૃત્યુનો ડર આ બધું એને ડિપ્રેશનમાં મોકલી દે છે. ઘરની મુખ મુખ્ય વ્યક્તિને કેન્સર થાય તો આખો પરિવાર અસહાય બની જાય છે. અને બાળકો ના શિક્ષણ અને ભવિષ્ય પણ ખુબ જ અસર થાય છે તેથી અ આજના યુવાનેનો તો એટલી પ્રેરણા છે કે આ વ્યસન કે એવું કઈ ન કરવું જોઈએ એના કારણે આ કેન્સરની બધી અ થતું હોય છે જેનાથી વ્યક્તિ નાની ઉંમરે પણ જીવ અ નાની ઉંમરે પણ જીવ ગુમાવે છે. તેથી તેના પ અ પરિવારને પણ ખુબ જ અસર થાય છે. સમાજમાં આજે પણ ઘણા લોકો અજ્ઞાન ના કારણે એવું માને છે કે કેન્સર એક ચેપી રોગ છે. એકને થાય એટલે બીજાને થાય. આ કારણે લોકો દર્દીથી અંતર રાખવા લાગે છે. સારવાર દરમિયાન ચહેરો ફિક્કો પડી જાય છે, વજન પણ ઘટી જાય છે, માથા ના વાળ ખરી જાય છે આ બધું થવાને કારણે દર્દી સમાજમાં કે ઇન્ફેક્શન જવાનું બંધ કરી દે છે અને એકલતા અનુભવે છે. ઘરમાં કમાતા મુખ્ય સપને સભ્યોને કેન્સર થાય તો સારવારનો મોટો ખર્ચ થાય છે અને બીજી તરફ તો ઘરની આવક પણ બંધ થતી હોય છે તેથી સ અ ઘરનાને ખૂબ જ અસર થાય છે. કેન્સરને ફેલાતું અટકાવવું હોય એ માટે ઘણી વખત સર્જરી કરીને શરીર ના ભાગો કાયમ માટે કાપી નાખવા પડે છે. મો ના કેન્સરનું મોમાં કેન્સર હોય તો મો ના કેન્સર નું જડબું અથવા તો જીવનો ભાગ કાડો પડે છે. હાડકાના કેન્સરમાં હાથ કે પગ કા કાપો પડે છે. આના કારણે દર દી આખી જિંદગી માટે વિકલાંગ કે અપૂર્ણ બની જાય છે. કેન્સર નો સૌથી મોટો ગેરફાયદો એ છે કે બધી સારવાર પૂરી થઈ જાય અને રિપોર્ટ નોર્મલ આવી જાય પણ થોડા વર્ષો બાદ તે ફરીથી આવી શકે છે આ ડર દર્દીને આખી જિંદગી સતાવતો રહે છે. હા તો મિત્ર હું બસ કેન્સર વિશે આજ કેવા માંગીશ અને એ મેન વાત એ કહું તો આ અઢાર વરસ કે તેથી ઉ વધુ પણ ઉંમરના જે લોકો હોય તેમને વ્યસન ન કરવું જોઈએ વ્યસન થી ખુબ જ કેન્સર થઈ રહ્યા છે. તો મિત્રો શું તમે આના વિશે થોડું કહેવા માંગશો.
હા હા મિત્ર ચોક્કસ હું એના વિશે આ કેવા માંગીશ કારણ કે આ ઘણા લાંબા સમયથી આપણા સમાજમાં એક એવી માન્યતા હા ઘર કરી ગઈ છે કે કેન્સર એટલે જિંદગીનો અંત. જો કોઈ વ્યક્તિને ખબર પડે કે તેને કેન્સર છે તો તે શારીરિક રીતે તૂટે એ પહેલા માનસિક રીતે હરી જાય છે. પણ આજે હું અહીં આ ડર ને થોડા ઓછા કરવા અને આપણી વિચારસરણીને સારી રીતે બદલવા માટે આવ્યો આજે વિજ્ઞાન અને મેડિકલ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે કેન્સરે એ કોઈ ડેથ વોરન્ટ નથી. પણ એક એવી લડાઈ છે કે જે જીતી શકાય છે. સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે કેન્સ કેન્સર છે શું. એકદમ સરળ શબ્દ માં કહીએ તો આપણા શરીર માં અબજો કોષો હોય છે. જે નિયમ મુજબ વધે છે અને નાશ પામે છે પણ જ્યારે કોઈ કારણસર આ કોષો પરનું નિયંત્રણ ગુમાવી બેસાય અને તે અસામાન્ય રીતે અટક્યા વગર વધવા લાગે. ત્યારે તે ગાંઠનું સ્વરૂપ લે છે જેને આપણે કેન્સર કહીએ છીએ. જો આપણે આજના સમયની વાત કરીએ તો આપણી જીવનશૈલી આમાં બહુ મોટો ભાગ ભજવે છે. કેન્સર થવાના મુખ્ય કારણોમાં તંબાકુ સિગારેટ બીડી ગુટકા નું સેવન સૌથી મોકરે છે આ સિવાય આજકાલના કેમિકલ વાળા ખોરા જંક ફૂડ પ્રદૂષણ અને શારીરિક શ્રમનો અભાવ પણ આ રોગ ને આમંત્રણ આપે છે પરંતુ કેટલીક વાર આ રોગ આનુવંશિક અથવા કોઈ અજ્ઞાત કારણોસર પણ થઈ શકે છે. જેમાં વ્યક્તિ નો વાંક નથી હોતું.
હા કેન્સર સામેની લડાઈમાં સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો તે છે વહેલું નિદાન. કેન્સર ના ચાર સ્ટેજ હોય છે જો પહેલા કે બીજા સ્ટેજમાં જ આ રોગ ની ખબર પડી જાય. તો યોગ્ય સારવાર જેમ કે સર્જરી હ રેડિયેશન દ્વારા દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. અને સામાન્ય જીવન જીવી શકે છે તકલીફ ક્યાં થાય છે ખબર પડે છે. જયારે લોકો શરીર ના નાના મોટા ફેરફારો ને નાદર નજર અંદાજ કરે છે જેમ કે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુઃખ હા વગરની ગાંઠ આવી અને ઘણા બધા એવા ચીનો દેખાવ હો જયારે કોઈ દર્દીને ખબર પડે છે કે તેને કેન્સર છે ત્યારે તેની આસપાસના લોકો સા. સાંતવના આપવાના બદલે એને એવી નજરે જોયે છે કે જાણે બધું. ખતમ થઈ ગયું આ વલણ બદલવાની જરૂર છે. કેન્સર ના દર્દીને દયાની નહી પણ. પ્રોત્સાહન ની જરૂર હોય છે આજે દુનિયામાં લાખો એવા. અ કેન્સર સર્વિસીસ છે જેમને ચોથા સ્ટેજના કેન્સર. પણ પોતાની અતુટ ઈચ્છા શક્તિ અને હકારાત્મક અભિ. અભિગમથી હરાવીએ છીએ આપણે પણ આપણા. અત્યારે શું કરી શકીએ આપણે. આપણે જીવનશૈલી સુધારી શકીએ વ્યસનોથી દૂર રહીને સારો અને. શુદ્ધ ખોરાક લઈ શકીએ વ્યસનોથી દૂર રહીને. હ ઘણી બધી એવી બીમારી પણ આપણે મૂકશે જેથી આપણું શરીર. અને મન બંને સ્વસ્થ રહે. તો અંતે હું આટલું જ કેહેવા માંગીશ કે આપણે.
પોતાના સ્વાસ્થ્ય અને શરીર માટે. ઘણા બધા ચેકઅપ હોય છે દર વર્ષે કરવા જોઈએ અને. સ્વસ્થ રહેવુ જોઈએ તો હું આટલું જ કહીશ.
અરે મિત્ર ખુબ જ સરસ વાત કરી અને. કેન્સર વિશે ખુબ જ જણાવ્યું. અને આરોગ્ય સારું રાખવું જોઈએ આપણું સ્વાસ્થ્ય સારું રાખવું જોઈએ. એ પણ ખુબ જ સરસ વાત કરી. વ્યક્તિને જયારે કેન્સર થાય છે અને સમાજ. કે ગામમાં ખબર પડે તો તે. બધી વાતો ચર્ચા બધી ખુબ જ ફેલાય જાય છે જેથી વ્યક્તિ. જે વ્યક્તિને કેન્સર થાય છે તે વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહેતો હોય છે અને કેન્સર જો. કેન્સર વધતું ન હોય તો. પણ વધી જાય છે જેના કારણે તેનું મૃત્યુ થાય છે. એટલા માટે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું જોઈએ. મને મિત્ર તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો. અંતે હવે હું અહીંયા અ મારી સ્પીચ પૂરી કરું છું. તો આપડે વિરામ લઈએ.
હા હા મિત્ર.